હલો.
હા, શું કરે?
કઈ ની, મતલબ બેહી રેલી. તાર કેવું ચાલતું છે ઇન્ટરશીપ?
બસ, ચાલ્યા કરતું છે. તારે?
મજા આવે છે, હું કેવું ચાલે?
હમ, તારું કેવું ચાલે છે?
મારું તો હારું, અત્યારે તો કઈ એડજસ્ટ નથી થયો એલો.
કેમ અત્યારેથી લેક્ચર નઈ સ્ટાર્ટ થયા?
હન, લેકચર તો આપેલા છે અમને, પણ આચાર્ય ગયેલો છે ને ત્રણ દિવસની ટ્રેનિંગમાં. એટલે પછી બરાબર તે આ એડજસ્ટ નથ થયું ને, અજી લગી કાઉન્સેલર પણ નથી બનાવેલા એટલે બરાબર ટાઈમ-ટેબલ નથી અ મારી પાસે.
અ હન. અમારી સ્કૂલમાં જ આવેલા છે બઉ બધા ટીચર્સ લોકો ટ્રેનિંગ માટે.
મુલ તાલા દાયને ધીયુસ લોકો
હે?
દેસ પેરવાનું તો?
હા, અમને તો ડ્રેસ જ છે, અમે પહેલા દિવસથી ડ્રેસ જ પહેરી છીએ.
એવુ છે, તો તો હારું કેવાય. અમ નેબી નોર્મલને ડ્રેસ બધું અલાઉ છે, કાલથી તો શરૂઆત કરી હવે.
કાલથી પેરી જાવાના?
હમ, તો બે દિવસ સારી પેરી છે.
હમ.
હન, એવિસીનું કામ કેવુ ચાલતુ છે?
એપીસીનું હજી સ્ટાર્ટજ કાં કર્યું? અજી કા સ્ટાર્ટ કર્યું?
ટાઈમ ની મરે?
ટાઈમ કા થી મલવાનો. અત્યાર લેક્ચર ભરીએ ને પછી લેક્ચર ની હોય ત્યારે ઓબ્ઝર્વેશન ને ઓબ્ઝર્વેશન ની હોય ફ્રી હોઈએ એટલે પ્રોક્સી લેક્ચરમાં જતું રેવાનું હોય ટાઈમ જ ની મળે અત્યારે.
પ્રોક્ષી લેક્ચર તો નથી હોતુ તો અમાર તો કયારે લેક્ચર હોય ત્યાર લેક્ચર લેવા તો એન આવું જોઈ તો આ બને મે હજુ લગી સ્ટાર્ટ કર્યું નથી. તળાવે તે બનાવે તે પ્રમાણે પછી સ્ટાર્ટ કરવાનું છે.
હમ, અમારે તો એમ લેક્ચર વધાર એક્સ્ટ્રા મલતા જ નહિ. એટલે આખો દિવસ ઉભું રહીને જ કરવાનું બધું કામ.
અમારે બી ઉભું રહીને જ કેવાનું એમ તો એ લોકો કે પણ આપડે જે પણ મને ચલાવાનું ગુજરાતી, હિન્દીમાં
હન, તારા સબ્જેક્ટ સિવાયનું તો નઈ આપતાને અહિયા?
એનું નથી આવત એ તો અત્યારે કામ એ તો આધ્યારે આવે ને અ ત્યારે જ આપે.
હા! એટલે ચેપ્ટર ને એવું આપી દીધું છે કે બાકી છે.?
ચેપ્ટર એવું બધું બાકી છે અમુન તો પાછળ પણ હજી લગી નથી થયું કઈ પણ નથી.
હમ.
કાલે કયો લેવાનો, પરમ દિવસે કયો લેવાનો તો એ લોકો એ પણ નથી મુકતા.
હમ, ને કેની લોકો?
એ લોકો ન તો એમ એ તો સામાજિક વિજ્ઞાન જ જાય જાય ને એમને તો આધી તેને લખશ ને પણ ચલાવી ન શકાય ને?
હા! એ બંને ન સીમ જ છે ને સબ્જેક્ટ તો?
હા એલા ઇગ્લીિશ, સંસ્કૃત
હમ
ના અપરા
એટલા બધા જ અલગ અલગ જ છે.
હમ મેન હુ છે, અમારે આમાં આમાં-' આમાં છે ને મેથ અને સાયન્સની ટીચર એક જતા હતા ટને વધારે ભાર કરડો કે મે એક જ સર અને ને જ બધું જ ફલ કરવું પડે.
હા!
તોમે લોકો ગુજરાતી હિન્દી વાર હંગ સંસ્કૃત ન હ એ પ્રરે ચાલતું છે.
હમ
હા એ વિષય હું તો અમે એ ક તો જોઈ નાખીએ નેધ વિષય તો જોઈ કરેને હમ
હમ અમારે તો બધા મેથસ સાયન્સ વાળા જ પણ સર લોકો એ પરમિશન આપી દીધલી તમારે જે રીતે કરાવવું હોય એ રીતે એટલે કઈ નહી એમ તમારે ના ટાઈમ ટેબલ ને એવું બધું જાત જ ગોઠો તમારે થતા હોય એમ. મારે કરવું હોય એ રીતે બધું જ. એટલે સારું કેવાય એમ તો કઈ કીધું નહી.
એ
ના
હ જર્નલમાં લખવાનું સ્ટાર્ટ કર્યું?
જર્નલમાં? ના હજી પેલા દિવસે તો અમે ટાઈમ ટેબલ જ સેટ કરતા હતા. હજી આજથી લાગ એટલે ઓન સ્ટાર્ટ કર્યું હવે લખવાનું બાકી જ છે હવે કાલ થી લખીએ જોઈએ. ને એમ બી મેમ લોકોએ કીધું તમારી ઈચ્છા થાય ત્યારે એમ સાઈન કરી દેવાની પણ બધું હમટું નહી લેને આવવાનું એટલે અમે વિચાર્યું છે કે દર અઠ અઠવાડિયા અઠવાડિયામાં છે લખીને સાઈન કરાઈ દે હું. એટલે મેમ લોકો ને બી પ્રોબ્લેમ વધારે નહી થાય અને અમને બી એવું નઈ થાય, ને અમે તો એવું વિચાર્યું કે શનિવાર ની જગ્યા છે ને તો સોમવારે કરાવ હું તો શનિવાર શનિ રવિ માં લખતાય ફાવશે. આપડે કેટલું લઈખ્યું, કેટલું કર્યું છું બાકી હોય એ બધું. કવર કરને પછી ડાયરેક્ટ લખીને પછી સોમવારે જ સાઈન કરાવી દેવાની.
એ હાર પણ.
હા. ને આ લોકો છે ને મેમ લોકો અહિયાં ના ટીચર્સ તો બધા કોપરેટિવ છે. એટલે કઈ બી કએ ને એ લોકો સમજે છે આપડી વાતને
હમ
એટલે આપડે કઈ ભી હોય ને તો એ લોકો ને કહી શકાય ને અહિયાં કેવું? છેલ્લા લેકચર્સ છે ને એ લોકો એક્ટિવિટી ના રાખેલા છે બે ત્રણ દિવસ એટલે એઈ લેક્ચર બી જો આપણે એક્ટિવિટી ને એવું કઈ કરાવવાનું હોય ને તો છેલ્લા લેક્ચરમાં આપણે કરાવી શકીએ. એ અલગ થી લેવાની જરૂર નહી હોય ને પછી શનિવારે તો બેગલેસ ડે છે જ
હારું કેવાય
એટલે હા. એટલે એ દિવસે અમે લેક્ચર બી નહી ગોઠવેલા શનિવારે. ને એમ બી છે ને અમારે કેવું કલાક ના લેક્ચર હોય એટલે અમે એ કલાક ના લેક્ચર ને બે લે લેક્ચર ગણીય
હમ.
એટલે સરે જ અમને કીધું. એલું કે જો બે લેક્ચર અમે સાથે લેતા છે પણ તમારે જો અલગ લેવું હોય તો તમે લઈ શ શકો. પણ અમે વિચાર્યું કે હવે મેથ સાયન્સમાં તો કલાક જોઈએ જ બાકી અડધા કલાકમાં તો ઇન્ટ્રોડક્શનમાં જ પૂરું થઈ જાય એટલે સ્ટાર્ટિંગ જ નહી થાય એટલે પછી અમે એવું જ વિચાર્યું કે લખવાનું બે લેક્ચર ને એક કલાક જ લેવાનું એમ
હમ
હમ એટલે પછી અમે બે બે લેક્ચર સાથે જ લઈ લઈએ.
એમ કે બે લેક્ચર સાથે લીધું છે તો ચાલે એમ તો પછી પ્રોક્સી એવું હોય તો એ ચાલેને ની હોય તો પછી ઓબ્ઝર્વેશનમાં
ઓબ્ઝર્વેશન સ્ટાર્ટ નથી કર્યો મે તો. જા લઈને કૃષિ નું વાત કરવાની છું.
હા. એટલે લખવાનું તો મેમે બી સ્ટાર્ટ નહી કર્યું અમે લોકોએ જ નહી કર્યું હજી લખવાનું સ્ટાર્ટ તો પણ અત્યારે ઓબ્ઝર્વેશન કરવાનું સ્ટાર્ટ તો કરી દીધું છે સાથે ને એમ બી સરરે કેટલું કે ખાલી છોકરાઓ જ છે ને એટલે તમારે સાથે કોઈક એક જણે રેવાનું છે એમ કેમ કે છોકરાઓ બહુ મસ્તી કરે એ વા છે એટલે સરે પહેલાથી જ કહી દીધલું કે તમારે ના ના કા તો સ્ટુડન્ટસ તમારા માંથી કોઈ કા તો ટીચર્સ હોય તો એકલા એ નહી જોવાનું આમ કેમ કે છોકરાઓ બહુ મસ્તી કરે
હમ.
એવ બધું છે હવ
મારે તો બચાર છોકરા છોકરી બે અ આપણે આપણેે જ એકલા ક્લાસ સભરવાનું છે.
હા.
તો પહેલા દિવસ થી ચાર લેક્ચર આપી દીધા.
પેલ્લા દિવસે
પહેલા દિવસે ચાર લેક્ચર આજે બીજા દિવસે મારા પાંચ હતા પર આજે કર ક્લાસ વાળા વહ ગયા. લાસ્ટ વાળા મ છે ને આખ નો મહત્વ તે તર નીચે એમને રમવા લઇ ગેલા તો લાસ વા લઈ ગે ટોટલ ચાર જ લેક્ચર આપવા મેં આજે કાલે બી ચાલ છે આવી રીતના હા છ સાત આ અઠ ત્રણમાં ત્રણમાં જવાનું
અમે તો ગોઠવેલ ખાલી બે બે લેક્ચર જ ગોઠવેલા અમે એક દિવસમાં ખાલી અમારે બેજ લેક્ચર લેવાના ને બીજ પ્રોક્સન એવું બધું કરવાનુંને એક્ટિવિટી કરાવવાની.
દૂર તો ન પ્રક્ષ
તો પણ તમારા પાંચ પાંચ લેક્ચર થાય છે તો પછી કેટલું જલ્દી પતી જશે યાર તમાર તો સાડત્રીસ તો.
એટલ બધું જલ્દી બી ન પડી જાય અહિયાં તો હ છે એના પાછું એવું છે. સ્માર્ક બોન છે ને આપડે લેપટોપ ડ લ અટેચ કરવું પડે આપડું હ સ્ હોસ્પટ આપવું પડે કેમકે ત્યાં બી લેપટોપ આવી ગયેલા છે.
એટલે લેપટોપ નહી એવું પણ એ તો ડાયરેક્ટ ચાલે ને સ્માર્ટ બોર્ડ તો
ચાલે પણટ એમાં આપડે આપડે પોતાનું હોસકો તો આપવો પડે.
યુ કરો પડે બીજાનું નથી એટલે કે પણા થ થાય. અહંયા નહી મળે આપડે પોતાનું હોસપોટ ડેલી યુઝ કરવું પડે.
તો પોતાનો હોસ્પોટ તો તરત પતી જાય યાર
હ કઈ નહી પણ તે તો પણ વિદ્યાર્થીને પાછા આપડણે વિડીયો બતાવવાના હોય. કઈ લેખક ના વિશે માહિતી આપવાનાનું તો બતા ન હતો તો આ તો સ્માર્ટ બોર્ડ કામ લાગે ને એટલે
એ વાત તો બરાબર છે. પણ એ લોકો યાર એવું તો નહી કરવું જોઈએ
મ ગયો હોય કોઈ.
અહિયાં તો અમારે એટલું સારું છે કે બધું ચાલ્યા ગતું છે આપડે કેવું સોમનાથમાં ને એવું હતું.
હા.
સ્માર્ટ બોર્ડ ડાયરેક્ટ કનેક્ટજ હોય વાઈફાઈ જોડે એટલે આપડે કઈ કરવાની જરૂર જ નહી હોય.
એવ વલો.
હમ
ભાઈ આચર્ય આવે તો ખબર પડે કે વાઈફાઈ છે કે નથી.
એટલે આચાર્ય જ નહી અત્યારે
આચાર્ય અત્યારે ત્રણ દિવસની ટ્રેનિંગ માટે ગયેલા છે. તે ગુરુવારે આવવાના છે તે કઈક. કઈ જગ્યાએ ગયલા તે સર મેમ લોકોને જ ખબર અમને કઈ જાણ નથી. એ લોકો ને અત્યારે સાન મે એમ લોકો અમને અ પેલા અમારે લેકચર ગોઠ આપ્યા છે.
હ હ અમા અમારી સ્કૂલમાં તો છે ને ટ્રેનિંગ આપતા છે્ટુ એટલે ટીચર્સ ની ટ્રેનિંગ ચાલતી છે અહીંયા અ. હા તો ઘણા બધા ટીચર્સ આવે છે કદાચ એ લોકો બી હશે.
બું છે. મને ખબર તે ક્યાં ગયેલા તે ક તે કે ખબર એ ટ્રેનિંગમાં ગયેલા છે આત લોકો કીધુંલું.
હમ કાં તો બધા જિલ્લાનું અલગ અલગ હશે.
હા નવસારી જિલ્લાનું. અ નર્સારી દ લનું અલપ
હા એ હોય શકે બધા જિલ્લાનું અલગ અલગ હોઈ શકે એમ. ને બધા લોકો બી એટલે અલગ અલગ જગ્યા એ જિલ્લા પ્રમાણે ગયા હશે. પણ બીજા બીજા મેન્ટલ ટીચર હોય ને અહિયાં.
અયા તો કાઉન્સુલર કાઉન્સુલર પણ નથી બનાવેલા અઇયા.
કાઉન્સેલર બી નહી બનાલા તમારે તમે પૂછ્યું નહી કે અમને અમને અ અમારું મેન્ટર કોણ છે એવું
હાું સા મેમ લોકો ને પૂછું તો આચર્ય આવે તો અમે મેનેજ કરી એમ. ઉપાય એમતી આનક
એવું ગીતું.
હમ.
તો અત્યારે તમે કોના અંડરમાં હા તમે અત્યારે કોણ અંડરમાં કામ કરો?
અત્યારે કોઈ મેમ શરના અંદરમાં કામ નથી કરતા હ પોતપોતાની મેરે કામ કરી.
એ બી સારું છે.
હા ભૂતપોતાની મે કામ કરે, મારા આજે ચોથો. પાંચમો છથ સાતમો અને આઠમો એમ સતત હતા પાંચ. તો ચાર પાંચ છ સાત સાત લીધા આઠ મો રઈ ગયાજે. એવી રીતના હોય લેક્ચર મારા.
કેટલા મિનિટ નો એ લેક્ચર?
હા બલ